હછો
હા કેમ છો સંભળાય છે મારો અવાજ તમને બરાબર
એકદમ ક્લિયર
હા શું કરું જમીને પરવારી ગયા
હા જસ્ટ ફરવાની ગયા
હા પણ હમણાં જ જસ ફરવાળ આજે તો અમારા કોલેજમાં છે ને તો પ્રોગ્રામ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ કે જેની અંદર એવું હોય કે કોલેજમાં જે ટીચરસ પ્રોફેસર હોય ને તે પોતાના સ્ટુડન્ટ ને પોતાના સબ્જેક્ટમાં કેવી રીતે બાંધી રાખે કેવી રીતે માહિતગાર કરે તેનું હતું એટલું સરસ કોકરામાં હતો એટલોું સરસ કોકરામાં હતો ને બુજ મજા તો સુરત થી છે ને તો યુનિવર્સિટી એ લોકો ના એક્સપર્ટને બોલાવેલા હતા તો સવારે દસ જવાનું ને સાંજે પાંચ વાગે છૂટીએ અમે અને આમ લંચ બ્રેક હોય અને વચ્ચે ટી બ્રેક હોય લંચ બ્રેક ત્રીસ મિનિટ ન હોય ટ ટ્રી બ્રેક હોય તે પંદર મિનિટ નો હોય પણ જરાક પણ અમને કંટાળો નથી પણ પછી પાચ પાંચ વાગ્યે છૂટ્યા ઘરે આવ્યા ને થાકી ગયા ને પછી કંટાળો આવ્યો મને તો એવું થાય કે વર્કિંગ વુમનની સાથે સાથે હાઉસવાઈફ રહેવું પણ કેટલું ડિફિકલ્ટ છે
બહુ ડિફિકલ્ટ એકચુલી આ જે મલ્ટી ટાસ્ક કરીએ ને એ લોકો ભયં બ ડીફિકલ્ટ લાઈફ જીવે નવ કલાક ની તમે જોબ કરો અને પછી આવીને ઘર ઘરમાં તો કોઈ આવર્સ ફિક્સ હોય જ અને રાત હોય કે દિવસ હોય ઘરમાં તો દેખાય જ નહી એ બે બે રોલ પ્લે કરવા જ એક ટાઈપ ન ડિફિકલ્ટ ટાસ્ક છે
જો એટલે તો આપડે જે લોકો વર્કિંગ હોય ને સાથે સાથે ગરબી સંભાળતા હોય એ લોકોને તો આપ એવોર્ડ આપવો જોઈએ કે ખરેખર એ લોકો એનર્જીને થ દેવી જોઈએ કે કેટલું સારું ઘરને પણ સંભાળે છે પછી પછી જોબ પર બી ફ્રેશનેસથી જ કામ કરે છે છતાં પણ તમે લોકો છો કે આજ વસ્તુ જો જેસ ફતું હોય ને ઘરનું તો એના માટે હાજર બધા ઉભા ખડા પગી ઉભા રહેે ઘરની વુમેન કરતી હોય ને લેડીસ કરતી હોય ને તો એમ કે ઠીક છે હવે એ તો એને કરવું જ પડે ને જોબ કરવાનું એ એનું છે ઘરનું કરવાનું હોય તો કમ્પલસરી છે એટલે
એ આપણા અહિયાં ના લોકોની મેન્ટલિટી છે કે ખાલી જેન્ટસ લોકોને ખાલી કમા વાવાનું જ છે. અને લેડીઝ લોકોને કમાવાનું પણ છે સાથે ઘર પણ સાચવ સાથે બધા રિ શ્તા પણ તમને જ સાચવવાના છે સોશિયલમાં પણ તમને જ જવાનું છે અને બધી જ વસ્તુ લેડીઝ ને જ સાચવવા એમાં જેન્ટ્સ નો કોઈ રોલ નથી એને ખાલી કમાવાનું છે.
હા કેટલું થઈ જાય જારે લેડીઝ ના આવું આવે ને ઘર માંથી કોઈ ન સપોર્ટ ના મળે તો ઘર બી સાચવાનું ઓફિસ પણ સાચવવાનું સાથે સાથે સોશિયલી હોય તે બી એને સાચવવું પડતું હોય છે. તો મલ્ટિટાસ્કિંગ બ્રેઈન એવું કહેવામાં આવે ને તો એવું
અરે એજ ને એટલે તમે ખાલી વિચારો કે આજે એક લેડીઝ રાતના સુવાના ટાઈમ પર એના માઇન્ડ માં કેટલા થોટ સ ચાલે એને કઈ આવું છે કે તમે ગુડ નાઈટ બોલો ને જતી રહી શું એના માઇન્ડમાં કેટલા બેક ઓફ ધ માઇન્ડ કેટલું બધું ચાલે કે કાલે સવારે ઉઠીને કશું બનાવવું છે રસોઈમાં પલા એના પેલા તો નાસ્તા પાણીમાં શું બના વુ પછી રસોઈ માં શું બનાવવું ટિફિનમાં શું લઈ જવું પછી તમે જે ફિલ્ડમાં જોબ કરો ત્યાંનું ટેન્શન એટલે લેડીસ નું માઈન્ડ છે ને ટ્વેન્ટી ફોર સેવન ચાલ ચાલતું જ રે એને જિંદગી માં રસ નથી મળ્યો અને હમણાં તો લાઈક આ જે પ્રથા છે ને આપણા ઈન્ડિયામાં તો બહ પહેલાથી ચાલે છે. કે આપણા પણ જે પૂર્વજો કે આપણી દાદીઓ હતી તો એમને ક્યારે રેસ્ટ મળ્યું આપણે ખાલી માસિક ના ત્રણ દિવસ એ લોકો રેસ્ટ કરતા બાકી તો કોને રેસ્ટ મળે. હાલો. અને એટલા માટે જ આપણા હા આપડા સમાજની એવી મેન્ટાલિટી ના માટે જ આજકાલ છે ને કપલ સેપરેટ થવાનું બો ગમે એ લોકો
કારણ કે ઘરમાં કોઈ બીજું સમજે જ નહી આજે તમે વોકિંગ ક તો તમારા હસબન્ડ કદાચ તમને સમજે. પણ જયારે ફેમિલી સાથે હોય ને તો તમારા હસબન્ડ તમને સપોર્ટ નહી કરી શકે. એના માટે એની ફેમિલી ફસ્ટ આવી જાય. આજકાલ જે મેક્સિમમ કેસમાં આપણે જોઈએ છી ને કે બંને એક જ ઓફિસમાં હતા. લવ થઈ ગયું. લગ્ન કર્યા અને છૂટા થવા ગયા કેમ કારણ કે બંનેને એકબીજાના ઘરવાળાના નેચર ખબર છે કે ભાઈ મારે પાર્ટનર કાઈ પણ કરશે આ ઘરમાં એને કોઈ નથી સમજવાનું.
હમ્મ એકદમ સા ચી વાત છે. એ સપોર્ટ કરવા જાય ને તો પણ કરના પછીને તોડી પાડે કે હા ભાઈ તરી બૈરી છે એટલે તું બોલ આવું બોલે છે કેવુ બોલે છે. જે વર્ષો જૂની જૂથવાણી છે જે વિચાર છે કે જે અત્યારે આપણે એકવીસમી સદી માં પહોચી ગયાને છતાં પણ મેં ઘણી જગ્યા એવું જોયું છે કે ઘરની વહુ જો જોબ કરતી હોય ને તો જોબ કરવા જતા પેલા એને ઘર ની રસોઈ બધી કરીને જવાની અને પછી જ એને જોબ કરવા જવા મળે નૈતર ન મળે એટલે બિચારી સવાર ની ઉઠી ને કેટલી થાકી ગઈ હોય. એટલે પ્લસ જોબ પર જઈને કહી સુઈ થોડી જતી હોય ત્યાં બી તો કામ કરતી હોય એટલે આપડે એમ કહીએ કે ભાઈ આઠ કલાક કોઈ પણ હ્યુમન બીચ શું પડે કોઈ પણ માણસે શું પડે જે એના માટે પોસિબલ હોતું જ નથી એટલે પછી લેડીઝ ને બો નાન પણમાં બધા રોગ લાગી જાય છે અથવા તો બીમાર થઈ જાય છે કે અ પ્રેશર આવી જાય ડાયાબિટીસ આવી જાય જાય ખાવાનો સુવાનો પીવાનો સીધું ન થાય એટલે એને જે બ્યુટી હોય તે બીચચીસ ને બધું પડી જતું હોય છે તો એ બધા જ પ્રોબ્લેમ બિચારે લેડીઝ માં આવી જતા
નહી એ બરાબર છે કારણ કે એની લાઈફ જ એટલી સ્ટ્રેસ સુલ છેઇન્િયામાં હું ઈન્ડિયાની જ વાત કરું કારણ કે ફોરેનમાં તો લોકોના માઈન્ડસેટ કેવા હોય છે કે બેબી પણ અઢાર વરસ ન થયલું તો ભાઈ હવે તું તારી જિંદગી જી તું કમા તું તારું ફોડ આપણા ઈન્ડિયામાં કેવું છે આપડણે હમણાંથી તમારે પ્રેગ્નેન્ટ થયા ને કે તમારા લગ્ન થ ત્યારથી થી આપણા માઈન્ડમાં આપણા બેબી માટે પણ બધું ચાલતું રહે ફેમિલી પ્લાનિંગ કે એના ફ્યુચર માટે મને આટલો તો અમાઉન્ટ જોઈએ, એને સારું એજ્યુકેશન આપવા માટે ને આટલા પૈસા જોઈએ મારા અકાઉન્ટમાં એના માટે આપણે આપણી જાત ઘસી એ વસ્તુ કોઈને નથી, દેખા પણ જારે તમે બે દિવસ બીમાર પને તો એ વસ્તુ લોકોને એટલી ખૂટે એમ નહી વિચ કે આજે ચોવીસ કલાક એની જાત ઘસે છે ત્યારે જઈને આ લેડી એ બીમાર પયળી કે આને તો બહારનું ખાધું હશે આ તો ફ્રેન્ડ જોડે ગપ્પા મારતી હશે, એટલા માટે એ બીમાર પડે આવા એલિગેશન ને ગાડે આપડા ઉપર
સાચી વાત ને એટલે ઘર ઉથલ પાથલ થઈ જાય ને એટલે આપડી કેર કરવાનું બદલે આપણા પર ગુસ્સો કરે કે હા ચાલ અ બહ જલ્દી ફટાફટ દવા લઈને જલ્દી સાજી થઈ અને ઉઠીને કામે લાગી જા અમારાથી પહોંચી નથી વળતું અથવા તો અમને પતું નથી એટલે એ બિચારી તો ખરેખર બીમાર હોય તો એને કેર કરો તો એ જલ્દી સારી થઈ જાય. એનેગંગથી વધારે બીમાર થાય એટલે છૂટકે કે ના છૂકે એની આઘાત પ કે ના હોય એ બચારી ઉભી થઈને કામ કરવા લાગે છે, ને જેના કારણે જ સૌથી વધારે અ આ બધી લેડીઝ ની જે બીમારીઓ પૂર્ણ ની ઉંમરે આવવા લાગી છે, ને એ એના જ કારણે લાગી લે છે જો દરેક ઘરના અ સાસુ સસરા હોય કે હસબન્ડ હોય કે ઓલ ઓવ મ માંથી દરેક વ્યક્તિ એ કરે અથવા તો એને સાચવે એને થોડા સારા બોલ બોલે કે હા, દીકરા ન આજે ચાો બ સરસ બનાવી દીક ત્યાં જમવાનું બ સરસ બના મારી બ કેર રાખ દવા લેવાનું યા કરે મા ન્યુપેપર લાવીને મને તો એ એન લ થઈ જશે બીજા દિવસે એ ડબલ વધારે કામ કરતી થઈ જશે એને કોઈ પૈસા કે કઈ નથી જોઈતુંતું એને ફક્ત સારા શબ્દો જોઈતા હોય છે સારા બોલ જોઈતા હોય છે. બાકી તમે લોકો જોજો કે કેટલી ભણેલી એજ્યુકેટેડ વુમેન્સ હોય ને એ પોતાની જાત આખા પરિવાર માટે આપી દે છે, આખી જિંદગી પરિવાર માટે આપી દેતી હોય છે કે નહી નોકરી કરવા જાય કે બીજું કરવા જાય બિકઝ કે એ જો નોકરી કરવા જાય તો ઘર રફી દફી થઈ જાય એટલે પોતાની લાઈફ નું કોમ્પ્રોમાઈઝ કરીને, ઘર સાચવે છે, છતાં પણ એને ચલ્લે કાય જસ્ટ
એજ અને આજકાલ તમે જો ના જે લેડીસ છે, ને એટલા માટે જોબ કરે છે, કારણ કે એને ઘરમાં રવાનું નથી ગમ તો એને ખબર છે, કે એ અગર હાઉસવાઈફ બનીને રહી ને તો ઘર વાળા તો એને ખાઈ જશે. તમે જોજો નઈન્ટી પર્સને લેડીસ ભલે એમને કેને થાક લાગે એમના શરીર માં એનર્જી નથી સ્ટેમિના નથી, એ પ્રિફર કરે છે કે અમે તો નવ કલાકની જોબ કરીએ એટ ત્યાં અમને ર રવાનું મળે અને ઘરમાં અગર અમે લોકો બાય મિસ્ટેક પણ ચોવીસ કલાક રહી ગયા, તો આ લોકો તો એક અઠવાડિયામાં જ અમને ખાઈ જશે. કેટલી બધી લેડીસોને મેં તો પૂછછું માર પર્સનલ એક્સપિરિયન્સ ક્વ છું કે જેના પાસે ના કોઈ ડિગ્રી છે ના કોઈ સર્ટિફિકેટ છે, તો પણ એ લોકો જોબ કે નહી ક પણ નહી થયું ત કોઈ પણ નાનું મોટું ફિલ્ડ પણ જોઈન કરી લેશું પણ ઘર થી બહાર નીકળવું છે.
હા, તમે કીધું ને એના પરથી મને એક એક્ઝામ્પલ મને એક વાત યાદ આવી મારી ગરમી સામે જ બેક છે ને એની સાસુ છે, એની સાસુ પણ પેલા છે ને તો બેંકમાં કામ કરતા હતા ને પછી ઘર પ્રોબ્લેમ ના લીધે એ વીઆરએસ લઈ લીધું તો એમની ઘરમાં નાની બુ છે, ને તો એને બે ટ્વીસ છોકરીઓ છે તો એ ટ્વીસ છોકરીઓને સાચવવા માટે તેની સાસુ એ પહોંચી નથી વળતી કારણ કે એની ઉંમર છે, પણ બે વોગુઓની સાથે ઘરમાં છે, ને તો ત્રણે જો ઘરમાં ર ને તો બહુ ઝઘડા થાય એવા છે. એટલે એ જ્યાં જોબ કરવા જે છે ને ત્યાંની સેલરી એટલી મામુલી છે ને છતાં પણ એ જોબ કરવા જાય બિકોઝ કેમ આવું કરો છો તમે કેટલા થા જઉ છો ઘરનું પણ કરીને જવાનું પછી ત્યાં જોબ પર બી કામ કરવાનું એટલે કે ત્યાં હું જઉં છું ને તો ભલે ગમે તેેલું કામ હોય પણ એ કામ નો થાક મને નથી લાગતો પણ અહિયાં થી મને એટલું બધું બોલે ને તો મારું મગજ એટલું બધું મેન્ટલી એ સ્ટ્રેસ થઈ જાય ને તો હું નાનું અમતું કામ પણ પણ ધ્યાન નથી આપી શકતી કોન્સન્ટ્રેશન નથી કરી શકતી એટલે મારે વી કમપલસરી છે એટલે ઘરમાં ઝઘડા ન થાય એટલા માટે એ જોબ કરે છે એને શોખ નથી થતો ઘરમાં બે નાની દીકરીઓ છે તો એને એના હસબન્ડ એ બે છોકરીને સાચવતા હોય છે અને જયારે એ હોય ત્યારે એના પાર જતા હોય છે એટલે અંડરસ્ટેન્ડિંગ થી એ લોકો કામ કરતા હોય છે એટલે જે એજ્યુકેટેડ વુમેન હો ને ઝઘડા ન થાય એ એના રસ્ કાઢી લે છે અને એ ઝઘડા માંથી બહાર જ નીકળતી હોય છે. આજે આપડે આ વુમેન્સ વિશે અ ઘણી સારી વાત તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી ફરીથી આપણે પાછા વાત કરશું.
વાતું ફરીથી વાત કરશો ચાલો બાય.